હેલો, બોલો બોલો.
શું કરો છો?
કઈ નહી. તો સાયડીનું.?
શું છે કશું નહીં આયડી નુ હ.
તો હોવાર સાઈડ એ નું.?
શું ક, શું નહીં.
હા, એજ કે, શું કરવાનું છે?
કશું ને કરવાનું.
તો એયામ થોડી મજા આવશે.
ડોટ વરી ચિંતા નહીં કરવાની, મારે રહેતા.
લે ચિંતા નહી કરવાની.? જાજુ ટેન્શન લઈને ના ફરાય.
હું તમને લાગે મને ટેન્શન હોય.?
હમ્મ હમ્મ
મનેના હોય બકા તમને જોય.
હા હા અમને ટેન્શન લેના. અમે તો ટેન્શન ના રે ના અમે ટેન્શન ના ના લયે.
બરોબર ગુડ ગુડ
ગુડનાઈટ હવે.
ગુડ નાઈટ ગુડ નાઈટ સુુંઈ જાવ.
હમ્મ ગુડનાઇટ.
ગુડનાઈટ.
એટલા વેલા?
ના બકા.
હમ્મ આઈટી
શું આઈડિયા એટલું શું વિચાર છો? કશું છે નઈ એવું ટેન્શન નઈ લેવાનું.
હમ્મ હમ્મ તારેા દિમાગ નું કઈ નક્કી ન કેવાય, પછી અલગ જ વિચાર કરતા હોય બધી.
હુ તમાર જેવી નહીં.
ના માણસો હોય જાય
હા હા હા હા હા મેં તમને કીધું છેું ને કે હું નહી જઉં કઈ.
તો વાંધો નહી પ્રોમિસ.
હા પ્રોમિસ.
પાકુ?
તમારા કાનનામાં એવા ના કરતા કેમારે જવું પડે બરોબર?
હે હે?
હૂં કિધું હું કિધુ પાસો બોલતો?
તમે કાનનામાં સીધા રાખજો, એવા એવા હરકતો ના કરતા. તોમાંરે જવું પડે બરાબર? હવે તો આગળ તમે સમજદાર છો.?
નહી નહીં થોડા ઘણા કહી દો તો ખબર પડે.?
ના ના ના એવું કેવાય નહી, તમે સમજદાર છોવ
ના રે કઈદે?
ના એવું કેવાય નહી.
અરે કેતો ખરી? થોડું ઘણું
ના બસ તમે મારું ના માનો અને ટાઈમ વેસ્ટ કર કર કરો, અને કરિયર પર ધ્યાન ના આપો. એ બધું તમારે ચાલતું રહેશે તો ભાઈ મને નઈ પોહાય.
ના રે કરિયર ઓન ઓન ટોપ
એટલે મેં પેલા ગ્રુપમા પછ કીધું જે કામ કરે એવા લોકો જોઈએ છે, મને જે ટાઈમ એટલે છોકરો તો હાભાળો બીજી એક વાત કઉ, એક છોકરો હતો અને મેં સ્ટોરી મેલી ને તો એને મને મેસેજ કર્યો. કે હા એ કામ બોલો મારે કરવું છે એમ, એટલે મારામાંતો નહી એવાયો એને પેલું કેવાય, ને રિક્વેસ્ટ એમાંથી કર્યો મેસેજ તમે એક્સેપ્ટ કર્યો કામ નું કીધું ને એટલે અને પછી છે ને એ મને કે છે, કે એના યાદ ન જતો એટલે બહુ જ નજીક એમ તો મન કે કે તું કઈને અભસ છ નડિયાદ ને જ છું. તો કે છે કે કામ કરવું છે, એમાં કીધું હા બોલો કામ હું તમને સમજાવ એમ કરો, તો કે કામ તો કરેવું જ છે. અને પછી કે છે કે તમારે ફોટો મોકલેને તમારે ફેસ જોવું છે. એટલે,
હ,
છે તો મેં ડાયરેક્ટ ક જ દીધું કે ભાઈ, કામ કરવું હોય તો કરો નનીકન જાઓ, હેળવા મળે એ કામ કરવા વાળા લોકો જોવે છે આ બધું આ બધું શું છે તમા ડ્રામા બધા તો પછી એને રિપ્લાય જ હ,
બહુ ખતરનાક માણસો છે.
એ કે તમે ફોટો મોકલ તમારી ફેસ જોવુ છે ચલે ભાય શું જ છે તારે. કામ કર ને કામ માટે મારે વાત કરવી હતી, ને આ બધા ધંધા કર તું. નીકળ અહિયાં થી.
બરોબર આમ જ હોય.
ને ભાઈ એવું થોડે મારે નઈ જોતા એવા લોકો.
હમ્મ હમ્મ. અ હમ્મ બાકી
બસ સ્ક્રીનશોટ લઉ છું.
સારું સારું નવું જૂનું નવું જૂનું ચાલુ રાખવાવામાં, આજ દસ જ મિનિટ એડિટ કરવાનું છે ને.
હા હા.
હા તો તમારે ઈઝી રહે દસ મિનિટ.
હા પણ પછી રાત્રે તો એ જાગવું પડશે પેલું કરવાનું છે ને એક કલાક નું ભેગું કરવાનું છે બધું ભેગું થાય. અને એ પપ્પા ન ફોનમાં કરવાનું એટલે અત્યારે તો પપ્પા છે નઇ.
હમ્મ તો બંને તો બધી બાર વાગ્યા સુધી કમ્પ્લીટ કરી દેવાય.
સારું થઈ જાય તો બીજું શું પપ્પા વાપરે નહી ફોન તો થઈ જશે, પણ એ વાપરશે તો કદાચ નહી થાય, ઊંઘી જશે પછી થશું જોઈ હવે ક્યારે થાય છે.
વાત કર લેવાય ને પેલાં જ
એટલે એમને એમ હું એવું કું ને તો પછી વાપરે ને એનું નહી ચાતી કે મા લીધે એ ફોન ના વાપરે સમજમ પડી.
હા એટલે જ કહો ને તો પેલા કઈ દીધું હોય તો, હવે કે આ જોકે બધી વિડીયો કેમશે લેપટોપમાં છે.
ના મમ્મી ને ફોન માં છે.
એટલે એ ફોન માંથી ઓ ફોનમાં ટ્રાન્સફર કરા એ પછી બધી ભેગા કરા, કિન્ડરમાં છે નાખ,
ના ભાઈ શહેર શહેર મેમાંથી.
હારુ હારુ,
હ હ હોય અહીંયા મુકદ્દે,
અરરરે, એર ટુ શેમ, એ,
એમ કહું અત્યારે એડિટ થઇ જાય ને તો સારું પછી હું મિલ દઉં. અપલોડ થયા એટલે પેલું એક્સપોર્ટ કરી ને મેળી દો પછી એ થતું જાયને પછી વાંધો ના આવે ખાલી ભેગા કરવાની રહે,
હમ હા તો ખારી સ્ટોરી બોતી જો હોય.
હા સારી હોધી હ ચલો ને હું હોતું હવે હોધું જ પડશે.
હું તો હમણાં એક બે દિવસ રેસ્ટ ઉપર છે એટલે હું તો હમણાં કઈ કરવા નથી. હમ. હુઈ કઇક નવુ જુનુ વિચારું હવ.
સુું?
કાઇ નવુ જૂનો કઈક વિચારુ હ એમ,
શું વિચારશો?
કઈક તો કરું જોઈ ને નવું જુનુ.
હમ, પેલું ચેક જીપીટી વાળું જો હું આજે શીખી દઉં ને, અને કદાચ એ ફોનમાં કરવાનું હોય. તો તમને કહું ના હોય તો પછી.
ઓલો નવો પ્રોજેક્ટ છે ને ઈ ન,
હા નવો પ્રોજેક્ટ છે.
બાધર નવો પ્રોજેક્ટ ન હોય ને પછી.
અને એમાં કેવું છે તમને પૈસા ડોલર માં મળશે. પ પણ એમાં ઈન્કમ ઓછી છે મહેનત વધારે છે પણ કામ બહુ હેલું છે. અને થોડાક ટાઈમમાં થઇ જશે એવું છે.
એટલે આમાં ટોટલ કેટલો ટાઈમ દેવો પડે.
આજ નવો પ્રોજેક્ટ છે એ આ બધું કેવ આપડા ઉપર છે. તમે જેટલું કામ કરો એટલું તમને ઇન્ કમ મલે સીધી વસ્તુ છે એવું કશું છે ને કે તમે ટાઈમ કેટલો આપો કેટલું નહીં. હવે તમારે પૈસા જોતા હોય તો તમારે કામ કરવું પડે ના જોતા હોય તો તમા મરજી આ મેં છે ને આ એપ, છે ને મૈ ફોનમાં, બે અઠવાડિયા થી નાખી રાખી જાર પહેલી વાર તો ગઈ હતી ને ત્યારે જ મને સરે કહી દીધેલું. કે આવું આવું છે, આ કામ છે. એ ટાઈમે મેં ડાઉનલોડે કરાવી દીધી હતી પણ મેં કશું કામ કર્યું જ નતું. આજે જ બધું કર્યું એમ.
આજે જ કોલ કેરા,
હા અને આજે કર્યું એટલે કેટલું સરસ કામ કર્યું. મારે કેવું કે કરવું હોય ને તો એક જ દિવસમાં આખો પ્રોજેક્ટઊંચો મે દઉ. આજે હું બીજું કામ કરતી એમ પે કોલિંગ વાળું, એ
હા.
કરવું તું ને તો એક જ દિવસ એટલા બધા કર ના કે ને સર મારી તારીફો તારીફો કરતા રહી ગયા, સર કે્યા બહ સરસ કામ કર્યું છે. પછીને ના કરવું હોને તો હ ના જ કરું જે થાય. એવું છે મારું.
હા તો એેલો તારીફ કરે નહ ખોટે ખોટી તારીફ કરે એમાં કઈ વિશ્વાસ કરવો નહી.
એટલે ખોટી એ એ માણસ કેવો છે મને બહ સારી રીતના ખબર છે એટલે. એના એના બારે મામાં હું છે ને. બધું જ જાણું છું એટલું જ એક વસ્તુ એવી નહી જે એકેડેમી પર જેટલા બી સ્ટુડ ને બધા કામ કરવા આવે છે ને. એ લોકોને કશું નઈ ખબર હોય ને એના વિશેે મને એટુઝડ બધું જ ખબર છે. એ શું ક્વેશ્ચન તમે પૂછોને શું સવાલ છે ને એ બી મને ખબર છે. બઉ ભરોસો છે મને માણસ નહી ભરોસો એ તોવ નને.
હા બાકી મેં તારી તારી કરી ક્યારે ભાઈ એવી રીતનું ભાઈ.
હા.
તો પાશે.
ડોક્યુમેન્ટ ક સાચી બકા.
હા હા અમે તારી પણ જ દો કરીએ કોઈ નની.
સારું ના કરશો નહી જોઈતી મારે.
ના ના અમે તારીફ ના કરીએ કોઈની. આઈ એમ વેરી સ્પેશલ.
હા, ભાઈ તમે બહુ સ્પેશિયલ
આઈ એમ વેરી સ્પેશિયલ માણસ.
હા. જલ્દ હી
હે ભગવાન.
થઈ ગયા સ્ક્રેન શોર્ટ?
હા થઈ ગયો.
હમ હમ ઈઝી ગેમ.
ઇઝી ગેમ યસ. ડોક્યુમન્ટ્સ ક એક ઢેર હાથ જલ્દ હ મત યે
મારે કઈક કરવું જો હે કરવું જોહે નઈ ભેગું થાય.
તો તમને કહું છું તમે ટાઈમ વેસ્ટ કર કર કરો છો.
તો તમને કહું છું તમે ટાઈમ વેસ્ટ કર કર કરો છો.
ગુડ કરશોઈ નહી ટાઈમ વેસ્ટ, આપડી જોડ ટાઈમ નહી વેસ્ટ કરવા માટે
એ મેં જ તને કીધું તું.
ઓ માણસ તમે કરો છો હું નહી કરતી. એક માં એક જણ હતો, કોણ હમણાં આજ સવારે જંજો વાત થઈ સવાર કે બપોર. એ મને કે છે, કે તું મને રિપ્લાય નથી આલતી હું મેસેજ કરું છું આજે મેસેજ કરું કાલે મન રિપ્લાય મલે છે. અલા મુકુસ ટ્રસ્ટ હા, કેટલા બધા એવા લોકો છે જેનો હું રિપ્લાય એ મેસેજ આજ કરેન બે તણ દિવસ પછી રિપ્લાય આપું છું, એટલે એવું હાંભરવાનું તો મલેજ ને. અને જેને હું તરત રિપ્લાય આપું ને તમાર જેવા એ લોકોન માર રિપ્લાય ની કદર ના હોય.
અરે અરે અરે અરે અરે! રોમા.
યે સચમે બહોત અજીબ હે. જલ્દહિ બલબૂરમેં બોહોત અજાબ હે.
તો મારે ફોલ સામે કોઈને રિપ્લાય કરતા ને
હા, એવા તો મારતો કેટલા હોય, તમે વિચાર કરો ને છોકરી થઈ ને.
હા, અમે જેને- જેને પિન કરી રાયખા ને એને જ મેસેજ કરીએ બાકી અમે નીચે વધારે જાતાય નહી.
સેમ સેમ. તો એ મને કેય કે તમે રિપ્લાય નહીં આલતા આ ને કે છે કે હું રીલ મોકલું છું તમે રીલ બી નય. તમે બી રીલ ભી નહી મોકલતા. અરે, મેં કીધું મેં તો રીલ જોવાનો ટાઈમ નથી. હા હવે એને હું શું
મળે બિચારો ભાઈ.
અબે હા, ઓયમા મન બેન કે છે બોલો.
હમમ હમમ.